હલો
હા
તો મિત્રો તમને મારોઅવાજ
હા, હા, આવે આવે
હ શું કરી રહ્યા છો તમે હવે
નથી આવતો હવે કઈ નહી, આરામ કરી રહ્યા છે
અચ્છા, તો શું હવે આવી રહ્યું છે સારી રીતેન અવાજ
હા, આવે, આવે
અચ્છા, તો તમે ફ્રીજ છો મિત્ર
હા, ફ્રીજ ફ્રીજ
જમવાનું ને એવું થઈ ગયું તમારું કે બાકી જ છે
બાકી જ છે
અચ્છા તો તમે લેટ જમો છો એમ ને તો મિત્ર તમે ફ્રી જશો તો આજે મારે તમારી સાથે એક હ, ખુબ જ એવા મહત્વના ટોપિક વિશે વાત કરવાની સે મેને એ, છે, એકાંત મિત્ર છે કે દુશ્મંતો શું મિત્ર તમે મારો સાથ આપશો એમાં
હા, હા, હા આપુ ને
તો મિત્ર આજે અ આપણે જોવા જઈએ તો બધા જિંદગીના કોઈ ને કોઈ મોડ પર આવીને આ એકાંત નો અનુભવ ચોક્કસ કરીએે છીએ ક્યારેક આપણને એકલા રહેવું બહુ ગમે છે તો, ક્યારેક એક જ એકલતા આપણને ડર પણ લાગે છે પણ સાચું કહું તો એકાંત પોતે ક્યારેય મિત્ર કે દુશ્મન નથી હોતું આપણે એને કેવી રીતે જોઈએ છીએ. અને કેવી રીતે અપનાવીએ છેએ તેના પર જ બધો આધાર હોય છે. સવારથી રાત સુધી આપણે લોકો ના ઘોંઘાટમાં કામની ભાગદોડમાં સોશિલ સોશિયલ મિત્રો અને મોબાઈલની દુનિયામાં એટલા ખવાયેલા છે કે આપણે આજે અ પોતા માટે વાત કરવાનો સમય નથી. હા આખી બહારની દુનિયાના અવાજો વચ્ચે જયારે આપણે થોડી ક્ષણો માટે એકાંત બેસીએ છીએ. ત્યારે ખરી મુલાકાત આપણી જાત સાથે થાય છે. જયારે એકાંત આપણી પોતાની પસંદગી હોય ત્યારે એક જાદુ જ જેવું લાગે છે, સાજ જગ્યા એ બેસીને ગરમ ચા ની ચુસ્કી લેવી મનપસંદ ગીત પુસ્તક વાંચવું કે પછી બસ શાંતિ થી ખુલ્લા આકાશ તરફ જવું આ એકાંત મગજને એક અદ્ભુત શાંતિ આપે છે, આપણા આખા દિવસનો થાક અને સ્ટ્રેસ ગાયબ થઈ જાય છે, દુનિયા જેટલા પણ મોટા વિચારો કવિતાઓ ચિત્રો કેમ મોટા નિર્ણયો લેવાય છે, એ બધા જ કોઈ ને કોઈ વ્યક્તિને એકાંત માં બેસીને જ વિચાર્યા હોય છે, જયારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે આપણું મન સૌથી વધુ ક્રિએટીવ બને છે, આપણને આપણી ભૂલો સમજાય છે, આપણે ભવિષ્ય માટેની સાચી દિશા નક્કી કરી શકીએ છીએછે, એટલા માટે જ કહેવાય છે, કે જે માણસ પોતાના એકાંતને માણી શકે છે, તે દુનિયામાં ક્યારેય એકલો નથી પડતો પણ હવે એનો બીજો સિક્કો જોઈએ એકાંત ક્યારેક આપણો દુશ્મન પણ બની જતો હોય છે, જયારે આપણે આપણી પસંદગી નથી હોતી પણ આપણી મજબૂરી કે લાચારી બની જાય છે, ત્યારે એ એકાંત બદલાયને એકલતા બની જાય છે, અને આ એકલતા બહુ ખતરનાક વસ્તુ છે, જયારે માણસ પોતાના મનની વાત કોઈને કહી નથી શકતો અને લાગે છે, કે એને સમજા સમજવા વાળું કોઈ વ્યક્તિ જ નથી ત્યારે એ પોતાની અંદર ને અંદર ગૂગળા અનુભવે છે, એવા સમયે જો એક એકલો પડે અને પોતાના મનમાં નકારાત્મક એવા વિચારો ભરાય જાય અને જૂની દુખદ યાદો અને ભવિષ્યના નક્કામાં ડર અને ઓવર થિંકિંગ જેને આપણે કહી શકીએ એ વધી જાય એવામાં એક ઉકલતા રહેવાથી જયારે માણસ ઉદાસ અને ડિપ્રેશનમાં પણ પડી શકે છે, ત્યારે એજ એકાંત એનો સૌથી મોટો દુશ્મન બની જતો હોય છે, ખાલી મગજ જો નકારાત્મક દિશામાં દોડાવા લાગે તો માણસ પોતાના વિચારોથી જેલમાં બંધ કરી દે છે, એટલે અ મિત્ર એકાંત એક તલવાર જેવું છે, જો એનો સાચો ઉપયોગ કરો તો એમ મજબૂત બનાવે છે, અને જો ખોટી રીતે વપરાશ થાય તો એ તમને ઘાયલ પણ કરી શકે છે. જેમ અમૃત પણ જો જરૂર કરતા વધારે પીવાય તો અસર બદલાઈ જાય છે, તેમજ જિંદગીમાં એકાંત ન પણ એક સંતુલન હોવું જરૂરી છે.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
આપણે લોકો સાથે પરિવાર સાથે અને દોસ્તો સાથે જોડાયેલા રહેવું જોઈયએ. પ્રેમ વહેંચવો જોઈએ અને સાથે સાથે દિવસોમાં થોડો સમય એવો પણ કાઢવો જોઈએ કે જે ફક્ત ને ફક્ત આપણો પોતાનો હોય. દિવસની પંદર થી વીસ મિનિટ પોતાના એકાંત ને આપો એમાં તમારી જાત સાથે વાત કરો તમારા સપનાઓ વિશે વિચારો પ્રકૃતિને નિહાળો એ એકાંત તમને અંદર થી શાંત અને નવી ઉર્જા આપશે માંગઉ તો. એકાંત થી ક્યારેય ભાગવું ના જોઈએ અને એકાંત પછી ડરવું પણ ન જોઈ અને તમારો મિત્ર કોઈ એના વિશે મત હોય તો આપ પણ એના વિશે કઈક કહી શકો છો મિત્ર
હવે હું મારો મંતવ્ય જણાવું. એકાંત એટલે પોતાની સાથે વિતાલો શાંત સમય એકાંત માણસ ને પોતાનો વિચાર સમજવાની અને આત્મચિંતન કરવાની તક આપે છે. સતત વ્યસ્ત જીવનમાં થોડો સમય એકાંતમાં વિતાની મને શાંતિ મળે છે. અને નવી ઉર્જાનોો અનુભવ થાય છે એકાંતમાં વાંચ વન લેખન ધ્યાન અથવા પ્રકૃતિ નો આનંદ માણી શકાય છે. પરંતુ લાંબા સમય સુધી એકલતા અનુભવી અનુસરી બની શકે છે. તેથી એકાંત અને સમાજ જીવન વચ્ચે સંતુલન જાળવું જરૂરી છે. યોગ્ય રીતે અપનાલું એકાંત વ્યક્તિમાં વ્યક્તિત્વને મદદરૂપ બને છે. તેથી એકાંત જીવંત નો મહત્વપૂર્ણ ભાગ તથા ઉપયોગ ભાગ આપણેે કહી શકીએ છીએ એકાંત એટલે પોતાની સાથેનો શ શક્તિપૂર્વક સમય એકાંત એટલે પોતાની સાથે શાંતિપૂર્ણક સમય પસાર કરવો. ઘણા લોકો એકાંતને સમજે છે પરંતુ બંનેમાં ફરક છે. એકંતમાં વ્યક્તિની પોતાની ઈચ્છાઓ અનુભવી થાય છે. યોગ્ય રીતે એકાંત સમય ખુબ જ ઉપયોગી બને છે એક ટાઈમ પર- આજના વ્યસ્ત સમયને દોડવા પુર્ણ જીવનમાં દરેક વ્યક્તિને થોડો સમય એકાંતમાં વિતાની જરૂર હોય છે. એકાંત માં આપણે પોતાના વિચારીને સમજી શકીએ બોલોનું આત્મચિંતન પણ કરી શકીએ છીએ. અને ભવિષ્ય માટે સારી રોજના બનાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ માટે પણ એકાંશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આજના જીવન તરીકે શાંત વાતાવરણમાં આપણને એકાંતમાં એટલું કામ આવે છે કે એ આપણને આપણા મગજને શિસ્તપણે અને શાંત બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. એકાંત માં સારા. પુસ્તકોનું વાંચન ધ્યાન પ્રાર્થના લેખન અને સંગીત સાંભળવા જેવી પ્રવૃત્તિ. થી મને શાંતિ અને આનંદ આપે છે. તેથી તણાવ બી ઓછો થાય છે અને આત્મવિશ્વાસમાં બી વધારો થાય છે જેથી આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. જોકે લાંબા સમય સુધી લોકોને સમાજથી દૂર રહેવું એ યોગ્ય ભી નથી. કારણ કે, માણસ એ સમાજ જેવી પ્રાણી છે. પરિવાર, મિત્રો, સમાજ સાથેના સંબંધો હોય જીવનમાં એ પણ ખૂબ જ જરૂરી છે.
આથી એકાંત નો સમય ઉપોપ કરવો જોઈએ. સંતુલિત રીતે વિતાલો એકાંત વ્યક્તિની માનસિક, બદ્ધિક અને વ્યક્તિત્વ વિકાસ મહત્વ નો ફાળો પણ આપે છે. જીવનને વધુ સુખી અને સરળ બનાવે છે. જો એકાંત આપણને સૂચવાના સાચા મૂલ્યો સમજવામાં મદદરૂપ ભી થાય છે. તેથી એ પણ ખુબજ ઉપયોગ મહત્વનો ભાગ છે. જયારે આપણે થોડો સમય પોતાની સાથે વી તાવીએ છીએ એકાંતમાં, તેનાથી આત્મવિશ્વાસ વધારો થાય છે. અને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે છે, મહાન વિચારકો, સંતો અને વૈજ્ઞાનિકો પણ એકાંતમાં રહીને ઉત્તમ વિચારો શોધ કરી રહ્યા છે, તેથી એકાંત નો નકારાત્મક રીતે જોવાના બદલે આપણે તેનો સદુપયોગ કરવો જોઈએ, જો આપણે સમય નું યોગ્ય રીતે આયોજન કરીને એકાનો લાભ લઈએ છીએ. તો જીવનમાં સફળતા, માનસિક શાંતિ, સંતોષ અને એવા ઘણા એ ગુણ આપણમાં પ્રાપ્ત થાય છે. એકાંતમાં આપણે સારા રીતે પુસ્તકોનું વાંચન કરેલું હોય. ક્યાંતો આપડે સારી રીતે પ્રાર્થના કરેલી હોય. ક્યાં તો આપડે યોગ કરેલા હોય, ક્યાં તો આપડે સંગીત સાંભળેલું હોય. તો એ પણ આપણા જિંદગીની, અને આપણા માનસિક બુદ્ધિ ને શાંત બનાવાની સ્થિતિ ને ખૂબજ ઉજાગર કરે છે. તેથી એકાંત એ આપણા જીવનનો ખુબ જ મહત્વનો પાક છે, પણ એને જોવાની રીત પણ અલગ છે. આપણે જો એકાંતને એકલતા પૂર્વક જોઈએ, તો એ આપણને દુરઉપયોગી થાય છે. પણ જો આપણે એ પણને એ રીતે અલગ રીતે જોઈએ તો એ પણ આપણને ખુબજ ઉપયોગી થાય છે.
આજના વ્યસ્ત અને દોરડાપૂર્ય જીવનમાં, થોડો સમય એકાંતમા વિતોયો આપડે હોય તો આપણને આ દુનિયાકારીથી થોડું દૂર, અને આપણા માનસિક હિતને સ્થિર બનાવવા માટેને ખુબ જ ઉપયોગી બને છે. એકાંતમાં આપણે પોતાના વિચારોને સારી રીતે સમજી શકીએ છીએ. અને આપણા ભોલોનું આત્મચિંતન કરી શકીએ છે. એકાંત એ આપણા મગજના, એટલું હદ પણ સ્થિર બનાવી દે છે, કે ત્યાર પછી આપણને એકાંત એ એકાંત લાગતો નથી. પણ એ આપણને એક ઉજાગર પ્રિય કાર્ય લાગે છે.
બસ તો હું મારો મંતવ્યો જણાવી દીધો તમને, હવે તમે કઈ કેવા માંગો છો?
હા મિત્ર, ખુબજ સરસ તમે એવી વાતો કરી અને તમારા પ પણ એવો અધ્યાય અનુભવ જાણીને મને અ ખુબ જ સારું લાગ્યું, અને અ વધારે હું. આ ટોપિકને લંબાવવા ના માંગીશ, અને અંતમાં હું એટલું જ કહીશ કે અ એકાંત એ આપણા માટે શ્રેષ્ઠ પણ છે, અને નુકસાનકારી પણ છે, પણ એને જોવાની રીત તો અલગ હોય છે, તો મિત્ર ખુબ જ તમારો આભાર કે તમે તમારો કિંમતી એવો સમય મને આપ્યો, તો હું તમારો ખુબ ખુબ આભારી છું, અને અહી હું મારા જે ટોપિક છે એને અ પૂર્ણ વિરામ આપું છું, તો ચાલો મિત
હા કારું